કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં. શું કેતા હતા તમે કઈ ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ નો
પ મને ઓફલાઈન શોપિંગ હો.
હા.
તો આજકાલ ઓનલાઈન શોપિંગમાં બી બહુ ફ્રોડ થતા છે.
હમ હા તો તમને આચચું કીધું કેમ કે જો આપડે આગર કોઈ વસ્તુ ચોઈસ કરશો અને એ માંગશો તો કોઈ કોઈ વાર ના
એ આવે પણ જો ક્વોલિટી હોય ને એ ક્વોલિટી નહીં આવે પછી.
હા અને કોઈ વાર એવું પણ થાય છે કે જે આપને ઓનલાઈન બતાવે છે ને. સેમ એવું નહી આવતું હોય, તો ક્વોલિટી ખરાબ ય નહીં તો પ્રોડક્ટ જ કઈ બીજું હોય છે, એવી રીતે પણ ફ્રોડ કરે છે એ લોકો.
એજ ને હવે આ હવે જો મહારાજ સાથે થઈ ગયેલું છે હવે. આ દસ પાંદ્ર દાડા થી અમે જિમ્બલ મંગાવ્યું હતું.
હા.
તો જો મેં જોયું એને ક્વોલિટી હારી હતી પણ મારે જો ફંક્શન હતા ને. એ બીજા જ આવી ગયા. એમ એના સાથે જો પાઈ રિમોટ બી હતું એ બી નહી આવ્યું પછી એનું સ્ટેન્ડ બી બરાબર નને હતું એ એવો ફ્રોડ થઈ ગયેલો મારા હથે તો.